હાલો
તો
હા હાલો હા અવાજ થોડો ઊંચો રાખો કઈ સંભળતું નથી હાલો
હલો
હલો
હલો
અવાજ છંભળ છે ને
હા આપ છે અમાજ
હા હા
તમારોને હા તો આજે આપણે નૃત્ય વિશે વાત કરીએ એમ હા તો આજે જે નૃત્ય વિષય જે છે એક સુંદર અને સુંદર અને પ્રાચીન કળા છે બરાબર છે ને
હા હા નૃત્ય પેલાના જમાનામાં જયારે ન તુ આ સિનેમા ઘર ને બધું ત્યારે ત્યારે નૃત્ય નું વધારે હતું ચલાણ એટલે નૃત્યમાં ઘણી વલી
પણ પ્રખ્યાત છે ઘણા નૃત્ય એના હું નામ પણ તમને હમણાં બતાવીશ
નૃત્ય માત્ર મનોરંજન નથી પરંતુ લાગણીઓ વ્યક્ત કરવાની એક સુંદર રીત પણ છે સંગીત અને નૃત્યો જેવો ખૂબ જ એવો સારો સંબંધ બરાબર ને સંગીત અને નૃત્ય વચ્ચે
હા હા પેલા એવા સંગીત ના સાધનો હતા નહીં ઢોલ નગારા મંજીરા હાર્મોનિયમ એવા સાધનો હતા પણ તો એની એવી કળા હતી કે ક્યારે બીજું કઈ જોવાનું તો હતું જ નહી તે પછી ટોકીજ વિડીયો ઓલા વિડિયો ટોકી જ એવું બધું આવ્યું એટલે ત્યાં સુધી માણસો એટલે રાજાઓ ના રાજદરબાર માં એવી જે નૃત્ય કરતી હોય ને એવી એવી છોકરી છોકરીયો ચુસ્ત કરતા અને એના રાજ દરબારમાં રાખતા એના મનોરંજન માટે
આપણા દેશમાં જે છે નૃત્યની સમૃદ્ધ પરંપરા છે કે જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા પ્રકારના નૃત્યો જે છે આપણને જોવા મળે છે દરેક નૃત્ય જે જે હોય છે એની પાછળ પોતાની સંસ્કૃતિ અને પરંપરા પરાને દર્શાવતા હોય છે અમુક વિસ્તારમાં અલગ પ્રકારના નૃત્ય થતા હોય તો એ એક વિસ્તારની જે છે સંસ્કૃતિ અને પરંપરાને દર્શાવતા હોય છે એ એમાં ખાસ કરીને જે છે ગરબા અને દાંડિયા એ ખૂબ જ લોકપ્રિય છે લોકો જે છે નવરાત્રી દરમિયાન હજારો લોકો સાથે મળીને ગરબા રમે છે અને ખુબ જ સુંદર દ્રશ્ય સર્જાતું હોય છે
હા હા ગરબામાં તો કેટ કેટલાઓને તો જો સરસ સરસ રમતા આવડતું હોય તો ઈ લોકોના કેટલા નંબર પણ આવતા હોય છે એના અને એ લોકોને ઈનામ તરીકે ગિફ્ટ પણ મળતા હોય છે
તમારી વાત પણ સાચી છે અ નૃત્ય અને તાલ લઈ નિયમિત અભ્યાસ ખૂબ જ જરૂરી જરૂરી હોયે છે સતત ને સતત આ વસ્તુનો અભ્યાસ કરવાથી નૃત્યમાં આપણને વધારેમાં વધારે કુશળતા મળતી આવે છે અને ઘણા બાળકો શું હોય કે નાની ઉમરથી જ નૃત્ય શીખવાનું શરૂ કરતા હોય જેમ જેમ અત્યારે જોઈએ આપણે કે નવરાત્રી નજીક આવે છે તો નવરાત્રિના ગરબાના ક્લાસીસ શરૂ થતા હોય છે તો એમાં નાના બાળકોથી માંડીને ઘણા બધી ઉંમર સુધીના લોકો જે છે આ ક્લાસ ક્લાસીસ છે એમાં જતા હોય છે અને નૃત્યમાં વધારે ને વધારે કુશળતા મેળવવાનો પ્રયાસ કરતા હોય છે
હા હા ઘણા ઘણા તો આપણને હમણાં આમાં જોવા મળે છે કે એંસી-એંસી વર્ષના વ્યાયામ કરતા હોય એ બરાબર છે વ્યાયામ કરતા કરતા એ લોકો ઘણા વૃદ્ધાશ્રમો માં પણ એ લોકોને સંગીત મેળવવા માટે આવી રીતના કાર્યક્રમો રાખતા હોય છે, રાસ ગરબાના અને હા, નૃત્ય તો એ લોકો થી ના થાય આપણને લાગે કે ન થાય પણ એઈ લોકો એ ત્યારે હજુ કર્યું છે, હમણાં હમણાં હમણાં દેખાડ્યું તું કે એ લોકોને એંસી-એંસી સિત્તેર સિત્તેર વર્ષની ઉંમર છતાં એ લોકો એ એવું કાર્ય કરીને બતાયું છે, અને એ લોકો મનોરંજન આ રીતે કારણ કે ઘરે તો જવાતું નથી લોકોને તો એના છોકરાઓ બધા ની યાદ આવતી હોય ત્યારે આવા કાર્યક્રમો રાખે છે, અને મનોરંજન અને ઉત્સાહિત કરે છે, છે, લોકોને વૃદ્ધાશ્રમમાં પણ આવા કાર્યક્રમો રાખે છે,
અને નૃત્ય જે છે, એ પોતાનામાં આત્મવિશ્વાસ વિશ્વાસ છે એને વધારે છે અને જ્યારે આપણે નૃત્ય હોય એને મંચ ઉપર રજૂઆત કરતા હોય ત્યારે આપણી હિંમત પણ વધી જતી હોય છે, કે હા હું કરી શકીશ એમ અને શાળામાં કોલેજમાં પણ નૃત્યની ઘણી બધી પ્રકારની જે છે, સ્પર્ધાઓ યોજાતી હોય છે અને વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા બતાવવાની સારી એવી તક મળતી હોય છે, કેમ કે શાળા અને કોલેજ સિવાય બીજે ક્યાંય પણ આપણને જે છે સ્ટેજ નથી મળતું જેટલું. આપ પ્રવૃતિ કરવી હોય એટલી બધી જ આપણને સ્ટેજમાં જે મળી રહી છે, શાળા અને કોલેજ દરમિયાન જ મળતું હોય છે એમ
હા હા ઘણા ઘણા તો એક પાત્રી અભિનય એટલે એક પાત્રી નૃત્ય કરતા હોય છે. અનેને એમાં પણ એ લોકો નંબર લેતા હોય છે અને મનોરંજન કરતા હોય છે એટલે સ્કૂલોમાં ઘણી વાર અ સ્ટેજ ઉપર ઘણા વિદ્યાર્થીઓ એક પાત્રી છે, અભિનય કરતા હોય છે અને ક્યારેક કે, એક વ્યક્તિ ન કરી શકતી હોય, અને હિંમત ન હોય ત્યારે બધા મળીને પણ જૂથમાં મળીને પણ નૃત્ય અને રાસ ગરબા રમતા હોય છે,
નૃત્ય જે છે એક સારો વ્યાયામ પણ છે, એટલે આખા શરીરની કશ થાય છે, શરીર સક્રિય બની જતું હોય છે, ઘણા લોકો શું કે ફિટ વા માટે પણ નૃત્ય કરતા હોય છે, અને નૃત્યથી શું થાય તો કે મન પ્રસન્ન રહેતો હોય છે, તણાવ પણ આપણા શરીરમાં ઓછો થઈ શકે છે આમ ઘણા બધા જે છે, નૃત્યના ફાયદા પણ આપણા શરીરમાં થઈ શકે છે.
હા હા વ્યાયામ ની દ્રષ્ટિએ તો નંબર વન દેખાય છે, કારણ કે જો વૃદ્ધાશ્રમમાં જાય ને એવી બધી મોટી ઉંમરની બાાઈઓ છે, આ કે ઘર જઈ પણ જે મોટી મનીબાઈઓ છે, એ ક્યાંથી મનોરંજન મેળવે જોકે ટીવી ને એવા અમુક સાધનો હોય તો હારે તો હોય, નહી તો બધા ક્યાં નથી મનોરંજન મેળવે ત્યારે એ લોકો આવી રીતના કાર્યક્રમો ગોઠવે છે, અને આમ ભેગા મળી અને બધા સાથે રમતા કૂદતા હસતા એ લોકોનું મન ન પ્રેશર ઓછું કરવા માટે
એ લોકો આવા નૃત્ય ના કાર્યક્રમ રાખતા હોય છે કે વડીલો પણ આ કાર્યક્રમમાં ભાગ લે શકે.
તહેવારો અને સાંસ્કૃતિક કાર્યક્રમો હોય ત્યાં પણ ઘણું બધું નૃત્ય મહત્વ હોય છે ત્યાર પછી જે છે કે લગ્નમાં પછી અન્ય ઉજવણી હોય એમાં લોકો આનંદ થી નૃત્ય કરતા હોય છે અને આજે તો કેવું છે કે સોશિયલ મીડિયા ઉપર પણ ઘણા લોકો પોતાના નૃત્યોના વિડીિયો જે છે એ સે ર કરતા હોય છે. કે તેનાથી નવી શૈલીઓ જોવા મળે અને ઘણા બધા એવા લોકો જે છે કે એને એ નૃત્યો જોઈ અને શીખવાની તક પણ મળે એટલે જે કોઈ લોકો ક્લાસીસે ના જઈ શકતા હોય એ લોકો જે છે અત્યારે સોશિયલ મીડિયાનો યુઝ કરી અને એમાંથી જે છે નૃત્ય શીખતા હોય છે.
ઘણી જગ્યાએ તો રૂપિયા ના કોષ પણ ચાલુ છે. કે નૃત્ય કરતા હોય તો એનો તાલ હોય લય હોય નિમિત્ત એનો અભ્યાસ કરતા હોય.
હા
એટલે જ ઘણા લોકોનું શરીર ભરતું હોય છે બાકી તો અત્યારે ઋતુ પ્રમાણે ફેરફાર થાય ત્યારે એ આપણું શરીર થોડું જામ થઈ જતું હોય છે એટલે વળી શકે નહી. ક્યારેક ક્યારેક એવા તો જાદુગર હોતા ને આવે છે એમાં કેવું કેવી રીતના જાદુ કરતા હોય છે નૃત્ય કરી કરીને. દોરી માથે ચાલતા હોય. એ પણ એક જાતની વ્યાયામ જ છે એ પણ એક જાતની નૃત્યની કળા છે.
અને નૃત્યમાં કેવું હોય કે વસ્ત્રો અને અભિનય પણ અભિનય જે છે એનું પણ ગુણ ઘણું મહત્વ હોય છે યોગ્ય વેશભૂષા એટલે કે કપડા પહેર્યા હોય. પછી એ જે છે એ નૃત્યને વધારે સુંદર બનાવી દેતું હોય છે. અને દરેક નૃત્ય પાછળ એક વાર્તા અથવા ભાવના જે છે હોઈ શકે છે કેટલીક રજૂ વાતો જે છે આનંદ, ભક્તિ, શૌર્ય અથવા પ્રેમ જેવ ભાવ્ય ભાવ સાથે જે છે વ્યક્ત કરવામાં આવે છે. એટલે કે નૃત્યો જે છે લોકોને એકબીજાની સંસ્કૃતિને સમજવામાં ઘણા મદદ કરે છે.
હા હા. નૃત્યથી ઘણા બધા ફીતે રહી શકે છે એ બરાબર છે કે વ્યાયામ કર એ લોકો ને જવું નથી પડતું એની તાલેમ કરતા હોય એટલે જોકે એ બધું થતું જતું હોય છે પણ ફિટ રહેવા માટે ઘણા આ અપનાવે છે.
નૃત્ય જે છે માત્ર કળા નથી પરંતુ સ્વાસ્થ્ય આત્મવિશ્વાસ સંસ્કૃતિ સાથે જોડાયેલું એક સુંદર એવું માધ્યમ છે. એટલે કે આજે નૃત્યો વિશે ઘણી સ સરસ વાતો થઈ ગઈ ફરી કોઈ નવા વિષયો પર આવી જ રીતે વાત કરીશું તો આભાર તમારો.
હા હા આ વાત ફરી નવા ટોપિક સાથે મળીશું.